હલો હું મજામાં છું તમે કેમ છો?
મેં પણ સારી છું તને લાગે છે કે પ્રોપર સ્લીપ શેડ્યુલ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે
હા બહુ ઇમ્પોર્ટન્ટ છે જો રોજ સેમ ટેમ્પર સુઈએ અને ઉઠીએ તો બોડી હેલ્ધી રહે
હો તો ઘરની બહાર રાત્રે બે ત્રણ વાગ્યા સુધી મોબાઈલ વાપરું છું એનાથી શું પ્રોબ્લેમ થાય છે શકે
એનાથી સ્લીપ છે અહ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય છે સવારે ઉઠવામાં તકલીફ પડે અને દિવસભર થકાન લાગે
હું પણ સવારે અલારામ બંધ કરીને ફરી સુઈ જાઉં છું
ઈ આદત બદલાવી જોઈએ રોજ એક જ ટાઈમ પર ઉઠવાની હેબિટ બનાવો
કેટલા કલાક ની ઉંગ સારી ગણાય
મોટા ભાગના અડલ્ટ માટે સાત થી નવ કલાકની ઊંઘ સારી ગણાય
સ્ટુડન્ટ માટે પણ એટલી જ
હા સ્ટુડન્ટ્સ અને ને પણ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવાની કોશિશ કરવી જોઈએ
એક્ઝામ ટાઈમમાં તો ઘણા લોકો આખી રાત જાગ્યા હોય છે
ઈ સારી આદત નથી પ્રોપર સ્લીપ વગર યાદશકતી ઓછી થાય છે
મને લાગે છે કે ઊંઘ કરતા સ્ટડી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે પણ બ્રેન ને રેસ્ટ પણ એટલું જ જરૂરી છે.
સ્લીપ થી કન્વર્સેેશન પણ વધે.
બિલકુલ પ્રોપર સ્લીપથી ફો
હલો.
અ હલો.
કોન્સન્ટ્રેશન પણ વધે સ્લીપથી
બિલકુલ બિલકુલ પ્રોપર સ્લીપથી ફોકસ મેમરી અને મૂડ બધું ઇમ્પ્રુવ થાય છે.
હું રોજ રાતે ટીવી જોઈને સુવ છું
શું આપેલા ટીવી અને મોબાઈલ ઓછો વાપરવો જોઈએ. સ્ક્રીન ની બ્લુ લાઈટ થી ઊંઘ મોડું આવે છે.
તો સુવા પહેલાં શું કરવું જોઈએ.
બુક વાંચવી હલકા મ્યુઝિક સાંભળવું અથવા શાંત રીતે બે બેઠવું
ચાય કે કોફી રાત્રે પીવી સારી
ના કેફિન થી ઊંઘ આવતી નથી
ડિનર ક્યારે લેવું જોઈએ.
સુવા પેલા બે ત્રણ કલાક પહેલા ડિનર લઈ લેવું સારું
હેવી ફૂડ ખાવાથી પણ પ્રોબ્લેમ થાય
હા ડાયજેશનમાં તકલીફ થાય શકે અને સારી ઊંઘ ના આવે.
બેડરૂમનું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ.
શાંત સાફ અને કમ્ફર્ટેબલ હોવું જોઈએ.
લાઈટ બંધ રાખવી જોઈએ
હા ડીમ લાાઈટ કે ડાર્ક રૂમમાં સારી ઊંઘ આવે
વીકેન્ડમાં મોડું સુધી સુવે તો ચાલે
થોડું ચાલે પણ રોજ બહુ ફરક ના હોવો જોઈએ.
સ્લીપ શેડ્યુલ ફિક્સ કરવું મુશ્કેલ લાગે છે.
શરૂઆત માં મુશ્કેલ લાગે પણ પછી આદત બની જાય છે.
હું આજથી રોજ સાડા દસ વાગ્યા સુધી સુઈ જવાની કોશિશ કરીશ
બહું સારી વાત અને સવાર ટાઈમ સેમ ટાઈમ પર ઉઠજે
થેન્ક્સ તારા એડવાઈસથી મને ઘણું સમજાયું
વેલકમ હેલ્ધી લાઈફ માટે પ્રોપર સ્લીપ એક મોટી કે કી છે
ચલો આજથી બંને પ્રોપર સ્લીપ શેડ્યુલ ફોલો કરીએ.
બિલકુલ હેલ્ધી બોડી હેલ્ધી માઇન્ડ અને હેપી લાઈફ માટે સારી ઊંઘ બહુ જરૂરી છે.
હા મને લાગે છે કે પ્રોપર સ્લીપ શેડ્યુલ ફોલો કરવું એટલું પણ ડિફિકલ્ટ નથી.
હા બસ શરૂઆતમાં આ થોડા દિવસ ડિસિપ્લીન રાખવું પડે.
શું બોડીને નવી હેબિટ બનાવતા કેટલો ટાઈમ લાગે
સમય રીતે બે થી ત્રણ અવાડિયા સુધી રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો આદત પડી શકે
એટલે પેશન્સ પણ જરૂરી છે.
બિલકુલ એક બે દિવસમાં રિઝલ્ટ ના મળે તો પણ કન્ટિન્યુ રાખવું
મને ક્યારેક રાત્રે ઘણા બધા થોટ આવે છે ત્યારે ઊંઘ નથી આવતી હલો.